હલો અવાજ આવે છે તમને મારો?
છે.
હા તો નમસ્કાર. કરે છે ને આપણે એક પરંપરાગત ભોજન અને ફાસ્ટ ફૂડ વિશે વાત કરીશું.
હા આ વિષય આજે ઘણો મહત્વપૂર્ણ બની ગયો છે, લગભગ દરેક દેશ અને દરેક સમાજમાં આ બંને પ્રકારના ભોજન જોવાવામાં મળે છે.
હા પેલા આપડે આમ સમજીય ને, કે પાર પરાગત ભોજન શું હોય છે.
જો પરંપરાગત ભોજન એટલે એવા ભોજન જે ઘણા વર્ષોથી, બનાવતા આવા હોય છે જે કોઈ વિસ્તારની સંસ્કૃતિ સાથે જોડેલા હોય.
હા એટલે કે આ ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતા પણ, તે ઈતિહાસ અને પરંપરાનું પણ, આમ પ્રતિનિધિત્વ કરે છે ને.
બિલકુલ સાચું દરેક રાજ્ય અને દરેક પ્રદેશમાં અલગ અલગ પરંપરાગત વાનગીઓ જોવા મળે છે.
હા ઉદાહરણ તરીકે ગુજરાતમાં ખીચડી કઢી રોટલી શાક દાલ, જેવી વાનગીઓ પરંપરાગત ભોજન નો ભાગ ગણાય ને.
હા તે રીતે અન્ય પ્રદેશોમાં પણ સ્થાનિક ભોજનની અલગ ઓળખ હોય છે.
હા અને ફાસ્ટ ફૂડ આમ વ્યાખ્યા સમજીએ તો.
એટલે એવું ભોજન જે ખૂબ ઝડપથી તૈયાર થઈ શકે અને ઝડપથી પીસરવામાં આવી શકે
હાઆજે બર્ગર, પીઝા, સેન્ડવિચ નૂડલ્સ અને ફ્રેન્ચ ફાઇઝ જેવામ પદાર્થો ફાસ ફૂડ ના ઉદાહરણ જ ગણાયને
હા, ફાસ્ટ ફૂડ નો મુખ્ય ઉદ્દેશ સમય બચાવો અને ઝડપથી ભોજન ઉપલબ્ધ
હા અહીંયા એ રસપ્રદ આમ પ્રશ્ન ઉભો થાય છે કે પરંપરાગત ભોજન અને ફાસ્ટ ફૂડ વચ્ચે સૌથી મોટો આમ તફાવત શું આવે
સૌથી મોટો તફાવત તેના ઘટનાઓ અને તૈયારીની પદ્ધતિમાં જોવા મળે છે.
હા તો ચાલો પહેલા ઘટનાઓ વિશે વાત કરીએ
પરંપરાગત ભોજનમાં સામગ્રીઓ સામાન્ય રીતે અનાજ દાલ શાકભાજી મસાલા દૂધની વસ્તુઓ અને પ્રાકૃતિક પદાર્થો નો ઉપયોગ થાય છે.
હા અને આવા ઘટનાઓ ઘણી વખત સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય છે.
હા ઘણા પરંપરાગત ભોજનોમાં તાજા ઘટાડો વાપરવામાં આવે છે.
હા અને બી બીજી બાજુ ફાસ્ટ ફૂડમાં શું જોવા મળે છે.
ફાસ્ટફૂડમાં ઘણી વખત વધુ તેલ વધુ મીઠું વધુ ખાંડ અથવા સઘર્હ માટે વપરાતા પદાર્થો હોઈ શકે છે.
હા એટલે ફાસ્ટ ફૂડમાં સ્વાદ ને વધુ મહત્વને આ આપવામાં આવે છે.
હા ધણા કિસ્સામાં એવુ જોવા મળે છે સ્વાદ અને ઝડપ તેના મુખ્ય આકર્ષક હોય છે.
અને હવે તૈયારીની પદ્ધતિ વિશે વાત કરીએ તો
પરંપરાગત ભોજનની તૈયારીમાં ઘણો સમય લાગી શકે છે.
હા કેટલીક છેને તૈયાર કરવા માટે પહેલા ધ આમ ઘટનો તૈયાર કરવા પડે ને પછી રાંધવાની આમ પ્રક્રિયા થાય
હા કેટલાક ભોજનોમાં મસાલા પીરસવાદ થી લઈને ધીમી આંચ પર રાંધવાની પદ્ધતિ પણ જોવા મળે છે.
હા અને આ પ્રક્રિયાથી છે ને ભોજનમાં આમ વિશેષ સ્વાદ અને સુગંધ આવે છે.
અ સાચી વાત છે તમારી પરંપરાગત ભોજનમાં ધીરજ અને મહેનતનો પણ મહત્વપૂર્ણ ભાગ હોય છે.
હા ફાસ્ટ ફૂડ ની તૈયારી કેવી રીતે અલગ હોય છે.
ફાસ્ટફૂડમાં મોટાભાગે તૈયારીની પ્રક્રિયા સરળ અને ઝડપ હોય છે.
હા ઘણા પદાર્થો પહેલાથી તૈયાર હોય છે અને ઓર્ડર મલતા જ આમ તુરંત જ આમ પીરસવામાં જ આવે છે.
હા આ કારણે લોકોને ઓછા સમયમાં ભોજન મળી જાય છે.
હા આજે વ્યસ્ત જીવન શૈલીમાં આ કારણ પણ આામ ઘણું મહત્વપૂર્ણ બની ગયું છે.
હા સમયની કમી ફાસ્ટ ફૂડની લોકપ્રિયતા વધવાનું એક મુખ્ય કારણ છે.
હવે પોષણ સંબંધિત તફાવત વિશે વાત કરીએ તો
પરંપરાગત ભોજનમાં ઘણી વખત સંતુલિત આધારના તત્વો જોવા મળે
વિટામન અને ખનીજ તત્વો નુ આમ સંતુલન હોય શકે છે ને
હા બિલકુલ દાળ શાકભાજી અને અનાજ સંયોજન તેના ઉદાહરણ તરીકે જોઈ શકીએ.
હા ફાસ્ટ ફૂડમાં સંતુલન દરેક વ જોવા મળે તે જરૂરી નથી.
હા કેટલાક ફાસ્ટ ફૂડમાં ઉર્જા વધુ હોઈ શકે છે પણ પોષક તત્વોની માત્રા ઓછા હોઈ શકે છે.
હા આ કારણે પોષણ વિશે જાગૃતિ રાખવી પણ બો જરૂરી બની જાય છે ને
હા સાચી વાત છે તમારી કોઈ પણ ભોજન પસંદ કરતા પહેલા તેના પોષક ગુણોની સમજ જરૂરી છે.
હા અને એક બીજા મુદ્દા તરફ આગળ વધીએ
તમે સુચાવો છો કે સુવિધા વિશે વાત કરીએ
હા, સુવિધા ફાસ્ટ ફૂડની સૌથી મોટી ખાસિયત ગણાય
હા, ફાસ્ટ ફૂડ આ ઘણી જગ્યાએ સરળતાથી મળી જાય છે
હા, અને તેને મેળવવા માટે ઘ સમય પણ લાગતો નથી ને
હા, બીજી બાજુ પરંપરાગત ભોજનની તૈયારીમાં વધુ સમય અને
હા, પણ ઘણા લોકો છે એને માને છે કે તૈયારીમાં લાગેલો સમ ભજની આમ ગુણવત્તા પણ દેખાઈ આવે આમ
આ એક મહત્વપૂર્ણ વિચાર છે ભોજન માત્ર ઝડપથી મળે તે હજુ મહત્વનું નથી તેની ગુણવત્તા પણ મહત્વની છે
આટલા સુધી આપણે છે પરંપરાગત ભોજન અનેની આમ વ્યાખ્યા, ઘટનાઓ તૈયારી પોષણ આ સુવિધા વિશે વાત તો કરી જ લીધી
મહત્વ અને જે બદલતા ભોજનની આદતો છે એના વિશે પણ આપ
હા પરંપરાગત ભોજન માત્ર ખોરાક નથી તે સંસ્કૃતિનો વારસો પણ છે
હ હવે આપણે તેના સંસ્કૃતિક મહત્વ અને બદલતી આદતો વિશે ચર્ચા કરીએ
હા બિલકુલ કોઈ પણ આમ સમાજ ની ઓળખ તેના ભોજન દ્વારા થાય છે
હા દરેક પ્રદેશ માં અલગ અલગ હવામાન અલગ ખેતી અને અલગ પરંપરાઓ હોય છે
હા અને આ બધા આમ જે પરિબલો છે તેનાથી ભોજન પર સીધો પ્રભાવ થાય
હા ઉદાહરણ તરીકે કેટલા જ પ્રદેશોમાં અનાજનું પ્રમાણ વધુ હોય છે તો કેટલા જ પ્રદેશોમાં ચોખાનો ઉપયોગ વધુ જોવા મળે છે
હા તેજ રીતે કેટલાક સ્થળો પર આમ દૂધની વસ્તુ વધુપરા અને કેટલાક સ્થળો પર આમ દાળ અને શાકભાજી આમ મુખ્ય ભાગે જોવા મળે છે
હમ આ રીતે ભોજન એક પ્રદેશની જીવન શૈલી નું દર્પ પણ બની જાય છે
ભ જન દ્વારા લોકો તેના ઇતિહાસ અને સંસ્કૃતિમાં આગળ વધારે છે
હા તહેવારોમાં પણ પરંપરાગત ભોજન નું વિશેષ મહત્વ હોય છે
હા એ તો બિલકુલ સાચી વાત છે કે ઘણા તહેવારોની ઓળખ છે ને તેના ખાસ ભોજનથી જ થાય છે
કેટલીક વાનગીઓ વર્ષમાં માત્ર એક કે બેવ ત્યવાહર દોરાનજ બનાવામાં આવે છે
પરંપરા છે છે ને પેઢી દર પેઢી આગળ વધે છે
હ કુટુંબ ના સભ્યો સાથે મળી ભોજન તૈયાર કરવું પણ એક સામાજિક પ્રવૃત્તિ ગણાય
હા, અને આવા પ્રસંગો લોકો વચ્ચે નુ છે ને આમ સંબંધોને મજબૂત બનાવે છે
હા, ફાસ્ટ ફૂડની વાત કરીએ તો તેનું સાંસ્કૃતિક મહત્વ અલગ પ્રકારનું હોય છે
હા ફાસ્ટ ફૂડ મુખ્યતાથી આમ આધુનિક જીવન શૈલી સાથે જોડાયેલું છે ને
હા, તે ઝડપ ને સરળતા નું પ્રતિક માનવામાં આવે છે
હા અને મોમાં શહેરોમાં ફાસ્ટ ફૂડની દુકાનો આમ સરળતાથી જોવા મળે જ છે
હા, હવે એક બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે બદલતી ભોજન ની આદતો
ઘણા વર્ષોમાં છે ને લોકોની ભોજન સંબંધિત આદતોમાં છે ને ઘણો ફેરફાર આવ્યા છે
હા, આ ફેરફાર પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે
હ, આ શારીરિક કારણ, વ્યસ્ત જીવન શૈલી, પછી તકનીકી વિકાસ ને વૈશ્વિક સંપર્ક તેના મુખ્ય કારણો ગણી શકાય છે
હા આજે ઘણા લોકો પાસે સમયની કમી હોય છે
હા એક તો છે જ અને તે કારણે છે ને ઝડપથી મળી શકે ને તેવા ભોજન તરફ આકર્ષણ વધી ગયું છે
એના જોડે જોડે ઓનલાઈન ઓર્ડર ની સુવિધા આપવાના બદલાવ માં યોગદાન આપે જ છે
હા મોબાઈલ દ્વારા થોડી આમ મિનિટમાં જ ભોજન મંગાવી શકાય ને
હા આ જે સુવિધા છે જે ફાસ્ટ ફૂડ છે એની પોચ છે એ બધું વિસ્તારમાં આપે છે
હા અને બીજી બાજુ પરંપરાગત ભોજનની માંગ પણ આમ સંપૂર્ણ રીતે ઓછી થઈ ગઈ છે ને એવું કહી શકાય
એવું કેમ
કારણ કે ઘરે લોકો આજે પણ ઘરનું ભોજન અને પરંપરાગત વાનગીઓને મહત્વ આપે છે ને
હા બિલકુલ
હા એટલે તો બંને પ્રકારનું ભોજન પોતાની જગ્યાએ એમ પોતાનું મહત્ત્વ ધરાવે છે
હ એ વાત સાચી પછી તમારી ચાલલો હવે પરં અ પરાગત ભોજન કેટલા જ ફાયદા જોઈએ
તો પરંપરાગત ભોજનમાં છે ને સ્થાનિક આમ ઘટના નો ઉપયોગ થાય છે
હા તે ઘણી વખત તાજા હોય છે
હા અને ઘણા ભોજનોમાં છે ને વિવિધ પોષક તત્વોનોમ સમાવેશ પણ હોય છે
બીજો ફાયદો એ છે કે આ ભોજન સંસ્કૃતિ સાથે જોડેલું હોય છે
હા અને આના દ્વારા જ ને પરંપરાને જીવંત પણ રાખી શકાય
હં સાચી વાત છે તમારી
હા અને આ સાથે છે ને આપણે પરંપરાગત ભોજન અને ફાસ્ટ ફૂડ વિષય પણ નઈ છે ને આપણી ચર્ચા આમ પૂર્ણ થઈ શકે છે મને તમારો વાત કરવાનો ખુબ આનંદ આવ્યો હા ધન્યવાદ